હલો.
બોલો ભાઈ.
સુ કરો.
કશું નઈ ભાઈ ફરવા જાવાનું વિચારીએે છે.
એવું. ક્યારે ફરવા જાવાનું ભય.
હા મોનસૂનમાં જઈએ કઈક હારી જગ્યા હિલ સ્ટેશન બિલ સેશન કા તો ગુજરાત ના ખોડે જે એવી જગ્યા હોય. તો મહારાષ્ટ્રમાં જવાનું છે ફ્રેન્ડ સર્કલ જોડે
બરાબર
હ મોન્સૂન માં જવં છ એમ
હા
ના હવે મોનસૂન તો ચાલુ થઇ ગયો હ
હજુ નહી અમારે નહી ચાલુ થયું હજ જોઈએ એવું જુલાઈમાં મારા ખ્યાલ થી જુલાઈ તો એ ઓગસ્ટમાં કમ્પ્લીટ થઈ જશે
હમ ક શું છે
મહારાષ્ટ્રમાં પેલો કિલ્લો છે ને બહુ જુના કિલ્લા છે હરિહાર ફોર્ટ છે પછી તઈ કેવું એ ટ્રેકિંગ કરવાનું ને તઈ ઉપર ચડવાનું મજા આવે થોડું
બરાબર
હમ પહાડ ખરો પણ થોડું ટ્રેકિંગ રિસ્કી હ એમ પગલા તો પછી જ
એવું છે એમ તો એવી જગ્યા જાણો તમે જેટલું આમ સારું લ સમજ છો
હે
એવી જગ્યા પર જવું તમા માટે કેટલું જગ્યા રહેશે
યોગ્ય તો ર જ ને કેમ કે એવું તો થોડું કેટલા હરી જાય આમ તો ખાલી કાળજી રાખીએ તો કઈ ના થાય કેમ કે આપડે એકલા નહી હોતા ત્યાં હજારો લોકો આવે છે ટ્રેકિંગ કરવા અમારે જો ને ડિપાર્ટમેન્ટ માંથી પણ લઈ જવાના ખાતા અ ઉત્તરાખંડ પછી નૈનીતાલ અને હા ચલો લપસાણા એ બધે લઈ જવાના હતા પરંતુ તે કારણ સર બધું ક પ્લાન કેન્સલ રહ્યો ફી પણ ભરી દીધેલી
હમ
તો એ ના લઈ ગયા એન ટાઈમે લગભગ ટ્રેનની ટિકિટો કન્ફર્મ નથી થયા એમ બુકિંગને તે પછી પ્લાન કેન્સલ સર
બરાબર કેટલી ફ્રી લાગે ત
એ તો નોર્મલ હતી પાંચ હજાર હતી સાત દિવસમાં હમ
પાંચ હજાર ની અંદર પાંચ હજારની અંદર શું ફેસિલિટી આવે
ફેસિલટી રેવાની ખાવાની પીવાની બધી આવવા જવાનું બરબું
બરાબર સાહેબ થોડું ધીમે ધીમે બોલજો ને
હા
બરાબર અને એક જ પ્લેસ હતોું ખાલી
ખાસ બધા પ્લેસ હતા
પવું તો
બાર થી ચૌદ પ્લેસ હતા મીન્સ કે સ્ટડી ટુરમાં કામમાં આવે ને જે જેનું પર કઈક રી વિદ્યાર્થીઓને જાણવાનું મળે અથવા તો એનાથી કઈ શીખવાનું મળે એ બજુ હતું એન્વાયરમેન્ટને લગતું હતું
તો ખાલી પાંચ હજારમાં હમ તો ખાલી પાંચ હજાર ની અંદર તો સારું જ કેવાયટ
સારું કેહેવાય પણ ટિકિટ જ કન્ફર્મ ના થઈને ટ્રેનની તે પછી પ્લાન કેન્સલ રહ્યો તરે ના પાડ દીધી
બરાબર અને બધ મેનેજમેન્ટ કો કરે
મેનેજમેન્ટ તો સારા જ કરે ને
બછું જ ફ ગાધ
ફી ઉઘરાવાનું તો ખાલી મેસેજ કરી દે જેને આવું હોય એ આઈ જાય ઠીક જમાં કરાવ દે પણ શું બધું એ બધી વાતનો કય મત મતલબ નઈને.
હમ હમ બરાબર.
યુનિવર્સિટી સપોર્ટ કરે.
યુનિવર્સિટી સપોર્ટ કરે ને યુનિવર્સિટી થોડું આટલાં ઓછા બજેટમાં કઈ બધાંને ફરવા લઈ એમ ખાલી આપડે પાંચ હજાર નોર્મલ ફી માંતો થોડું એટલું બધું ફરીને આવાય તો યુનિવર્સિટી એના માટે ગ્રાન્ટ પાસ કરી આપે. ડિપાર્ટમેન્ટને જેથી ડિપાર્ટમેન્ટ વાળા હેને આપણને લઈ આવી બધી. ફરવા બાકી આપડી ફ્રીથી તો ખાલી કઈ જવાય જ ની. પાસું ઈના આવાય.
બરાબર, આપડે આપડે જવું હોય પ્રાવેટ તો કેટલો ખર્ચો થાય?
પ્રાઇવેટ તો માં હું કોઈ દિવસ ગયો નથી પણ બધું કેવું અંદાજો લગાયે તો થાય જ ને પંદર વીસ હજાર થાય અને એ પણ તમે કઈ જગ્યાએ રહો છો પછી કેવી હોટલમાં રહો છો કઈ કઈ અ ટ્રેનમાં કઈ કયાં ડબ્બામાં જાવ છો એસી કે પછી નોન એસી કે સ્લીપરમાં એ બધાં ઉપર નિર્ભર રહે તમારું બજેટ કેટલું રહે.
હમ.
બજેટ તો મોસ્ટ ઓફલી એ બધાં એજ નક્કી કરાય કેમ કે ભાઈ તમે કેવી મોગી હોટલમાં રહો તો ભાઈ પંદર હજાર તો ભાડું જ થઈ જાય. કેટલા દિવસ તે કરવાના છે બધું જોવું પડેને.
હમ બરાબર. તો અહિંયાથી જઈએ તો આપડે શામાં જવું પડે તેમ તો.
ટ્રેનમાં જવું પડે ટ્રેનથી કઈ બ
ટ્રેનમાં ક્યાં સુધી જવાય?
ટ્રેનમાં તો એ દહેરાતુ આ પેલું હરિદ્વાર સુધી જવાય. હરિદ્વાર કાતો ઋષિકેશ ઉતરવું પડે તયથી પછી આપડે બસ કે ટેક્સીમાં જઈ શકીએ છે.
રાઈટ. ત્યાં પણ હરવા ફરવાનું ભાડુંને બધું થોડુંક વધારે થતું હોય છે લાગે.
હમ.
ખાવાં પીવાનું તો બધું મોધું જ મળતું હશેને ત્યાંતો.
હું ગયો નથી.
પ્લસ સ્વેટરને એ બધું તમારે અયથી કદાચ લઈ જવું પડે એબાજુ. બરાબર, તો હવે આ વર્ષે કદાચ આયોજન કરશે તો કદાચ તમે જશો.
હા વર્ષે સો ટકા જઈશુ કેમ કે ફાઈનલ ગિયર છે
એ આ વખ તો જઈશુ પણ લાસ્ટ ઈયર
શ કરશે તો એટલે તમે જશો
હા સો ટકા દઈ છું
મારે પણ ફરવા જવું છે
કઈ અગાડી
અ દક્ષિણ ભારતમાં
બરાબર દક્ષિણ ભારતમાં તો શું કેવાય ઓલ્ડ કલ્ચર બહ છે બધું મંદિરો બધા છે જૂની સહેલી નો નાગર શહેલીને
દક્ષિણ માં હોય એનું નાગર શૈલેખવાનું મહાર દ્રવ મને કવાય નાગર શૈલી ની અંદર બધા કદાચ તિરુ તિરુવત્તમપુરમ પછી ઘણા બધા એવા તમિલનાડુની અંદર સૌથી ટેમ્પલ એવા છે જેમ શૈલીમાં બન્યા હોય અને એવી જેવી કલ્ચર છે એ મતલબ કે એ લોકો ન પરંપરાગત જે કલ્ચર છે એ લોકોત અત્યારે જાળવી રાખ્યું છે
અત્યારે એમને મવી બને ને તો એમનું મવીમાં એમનું કલ્ચર દેખાડ્યા તમે સાઉથની મુવી પણ જોતા હશો તો એમાં કોઈ બી મુવી હોય ને તો એમાં એવા મેરેજ થાય કે પછી મંદિરે જાય તો પેલું કેવું એમનું જોતિયું ને ખાલી પટ્ટો દુ પટ્ટો પેલો વ્હાઈટ પટ્ટો પહેરીને આવશે પછી મેરેજમાં પણ હમણાં હમણાં પેલા રશ્મિકા અને વિજય દેવર કોંડા એ લગ્ન કર્યા એ પણ એ રીતે જ કર્યા રીતિ રિવાજ થી દક્ષિણ ભારત ના રીતિ રિવાજ હોય ને તે પ્રમાણે જ કરે ઓ મસ્ત રીતે કર્યા
રહેને કર ખાને પીને બધ પિક્ચરોમાં બતાવતા હોય છે એ લોકોને
એમનું કલ્ચર મસ્ત છે અને મને તો એમના કેવું હાઉસ બો ગમે એમ એમના ઘરમાં કેવું હોય જોરદાર હોય ને કે આજુબાજુ ઘર હોય ને વચચે જે વરસાદ પડે એવું હોય ને એકદમ મસ્ત
હ, બાજુમાં તલાવ હોય. ઠંડક ઠંડક હોય, બંધ ટ્રાઈબલ એરિયા આવે, બાજુ બધ
ટ્રાઈબલ એરિયા હોય કે ગામડું હોય, પણ એમના હાઉસ તો આમ એકદમ એવું આપણને થઈ જ રેવાનું મન થાય એમ. અને ફેમિલી મોસ્ટ ઓફ આપલી જોઈન્ટ ફેમિલીમાં જ રહેતા હોય લોકો.
હા, મને એ બાજુના લોકો, જે લેડીઝ હોય ને, એ વધારે જાય. એના થી વધારે ગમેલું. કે એમ પેરસ. થોડું મને વધારે થોડું પસંદ છે, બાકી કે એમનો જે લુક હોય છે એ બધ્રેક્ટિવ હોય છે, એ બધું મને મજા આ જાય છે. સાડીઓ અને બીજું પણ એમનું કંચન, એ પણ પહેરવાનું હોય છે.
હમ.
અહીં નીચે ધોતી જે હોય છે ને? ખભા થી કમર સુધી નો પટ્ટો હોય છે. ના. થોડુંક બ્રાન્ડેડ આવે છે થું. થોડુંક શામ પડતું હોય છે. જે પણ એ લાગવામાં એકદમ વ્યવસ્થિત અને મસ્ત લાગે. એટલે બીજી એક વાત તમને ખબર છે કર્ણાટક? કેરળ ની અંદર કદાચ પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે.
હા, એેલું જાતિ પ્રમાણ હો થી વધારે છે.
કેરળમાં કર્ણાટકમાં
કેરળમાં દર દર હજાર પુરુષો એ લગભગ હજાર પ્લસ સંખ્યા છે, બીજા રાજ્યો કરતા સૌથી વધારે છે, અને આ વખતે એક્ઝામ થઈ ને પોલીસ કોન્સ્ટેબલની. એમાં પણ આ પ્રશ્ન? પૂછે તો, કે તારા? હજાર પુરુષે સૌથી વધારે જાતિ પ્રમાણ કયા રાજ્ય નું છે?
હા, બરાબર તો તો અહીં મારે એવું સૌથી સારું છે ભાઈ.
સારું કહેવાય, પણ તમને એ ખબર હોવી જોઈએ કે સૌથી વધારે એજ્યુકેટેડ લોકો હોને કેરળના, તમિલનાડુના અને કર્ણાટક ત્રણ રાજ્યોમાં આવે છે. સૌથી વધારે એજ્યુકેટેડ હોય ને તો કેરળ માં જ છે, ઇંગ્લિશ બોલનાર. બધા લોકો કેરળમાં જ છે.
એવું છે સૌથી વધારે એજ્યુકેટેડ લોકો કેરળમાં છે. આ વાત મે અવાજે જ સાંભળી, બોલો?
સારું ભાઈ, થોડું માર કામ હ, પછી વાત કરું, બરાબર.
હારુ ચાલો.